કેમ છો તમે
બસ એકદમ મજામાં તમે કેમ છો
પણ મજામાં છું કેવી ચાલી રહી છે પરીક્ષાની તૈયારીઓ
બસ એકદમ એકદમ સારી રીતે ચાલી રહી છે અને આગળ બી ચાલશે સારી રીતે
બિલકુલ બિલકુલ જેમકે તમે કોલેજ ના વિદ્યાર્થી છો હું પણ એક કોલેજનો વિદ્યાર્થી છું તો આપડણે જોઈ શકીએીએ કે આજકાલ આપણું જે એજ્યુકેશન છે આપણું જે ભણતર છે એમાં ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે ઘણા બધા ફેરફાર થતા હોય છે તો આના વિશે તમારું શું કેહેવું છે
હા ફેરફારોથી અને ઘણા બધા થાય છે ફેરફારો મારું એવું કેવું છે કે શિક્ષણ અને કેવું ચાલે છે કે અત્યારે પેપરો જે છે ને ફૂટી જતા હોય છે જે કોમ્પિટેટિવ એક્ઝામ કરતા હોય ને
બિલકુલ બિલકુલ સાચી વાત છે એક બહુ બહ મહત્વનો ટોપિક છે આપડણે જેમ જોઈ શકીએ છીએ એમ ઘણી બધી એવી કોમ્પિટેટિવ પરીક્ષાઓ છે ઘણી બધી એવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે સરકારી પરીક્ષાઓ છે જેના પરીક્ષાના પેપર ફૂટી જતા હોય છે અને વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત ઉપર પાણી ફરી જતું હોય છે તો આ ઘટના મેં ઘણી બધી જોઈ છે
એટલે આમાં કેવું થાય પેપર ફૂટવાથી પછી વિદ્યાર્થીઓ નિરાશ થઈ જાય છે અને અમને જે તૈયારી કરેલી હોય મહેનત કરેલી હોય એ અમુક જણ અમે એવ જો સુસાઈટ પણ કરી લેતા હોય છે
સાચી વાત છે વિદ્યાર્થીઓનો બહુ કડવો અનુભવ હોય છે આના ઉપર તો આ વસ્તુ મેં જોઈ છે
અને શિક્ષણ અને શિક્ષક પ્રત્યે તે પણ હ આવું કડો અનુવ જોવા મળે છે વિદ્ય્થીઓો
બિલકુલ બિલકુલ શિક્ષણમાં પણ એવું થતું હોય છે આજકાલ કે આપણે જોઈ શકીએ છે તેમ કે ઘણી વાર સર જે હોય છે સાહેબ સાહેબો હોય છે એ પણ વિદ્યાર્થીઓ સાથે અ હ
હલો
હલો આવાજ
હા બોલો, હા યસ બોલો.
અ ઘણી વાર એવું થતું હોય છે કે સાહેબ પણ વિદ્યાર્થીઓ પાસે પોતાના પર્સનલ કામ કરાવી લેતા હોય છે અને પોતાના અંગત જે કામો હોય ઘરના નાના મોટા કામો એવું પણ ઘણો કડવો અનુભવ વિદ્યાર્થીઓને થતો હોય છે. અચ્છા.
એટલે આમાં કેવું છે જે શિક્ષણ હોય એને પર્સનલ કામ તો? કરાવતો હોય છે એટલે શિક્ષક, એટલે શિક્ષકો પર્સનલ કામ કરાવેને એટલે વિદ્યાર્થીઓને ઘણો કડવો અનુભવ થાય કે મારી જોડે આવી રીતે ઘણું કામ કરાવે છે. તો ભણવા માટે આવું છું? જો નોલેજ લેવા આવું છું.
બિલકુલ સાચી વાત છે ને, આવું આવો અનુભવ મેં પણ પોતે કર્યો છે મારા પોતાના શિક્ષણમાં કે જયારે આપણે સરને કે મેડમને ના નથી પાડી શકતા અને આપણે આવું કામ કરવું પડે છે, તો આ એક ખોટી વસ્તુ છે એનો બિલકુલ ત્યાગ થવો જોઈએ. આ વસ્તુ ના થવી જોઈએ અને વિદ્યાર્થી નુ શોષણ પણ બિલકુલ ના થવું જોઈએ.
શોષણ તો વિદ્યાર્થીઓ નુ ના થવું જોઈએ કારણ કે વિદ્યાર્થી એટલે ભવિષ્ય ન જીવન કહેવાય, એનું જે આખું આપણા ભવિષ્ય જે છે વિદ્યાર્થી ઉપર જ ટકેલું છે, યુવાધન જે કહેવાય ને. તમારે શું કેવું છે? બાબતે આ તમારું કઈ જણાવો, કંઈક.
બીજું મેં એક એવું પણ નોટિસ કર્યું છે કે શિક્ષણ નીતિ જે આપડી છે એમાં ઘણા બધા ફેરફાર થવા જોઈએ, જેમ કે હમણાં તાજેતરમાં જે એનસીઆરટી લાગુ કરવામાં આવ્યું તો એ એ પછી પણ ઘણા બધા ફેરફાર. થયા તેવી રીતના શિક્ષણ નીતિ હજુ પણ ઘણી કાચી છે, જેમ કે આપણે જોઈએ છે કે સાઉથ ઇન્ડિયા જેવી એરિયાઓમાં અ નાનપણથી જ વિદ્યાર્થીઓને ઇંગ્લિશ શીખવાડવામાં આવતું હોય તો અંગ્રેજી ભાષા પણ શીખવાડવી જોઈએ અ બિલકુલ એ આપણે એવું જોઈ શકીએ છેએ કે અનેક એવી માહિતી. આપ વિદ્યાર્થીઓને નથી શીખવાડતા, જેમ કે કમ્પ્યુટરનું એક બેસિક જ્ઞાન છે, એ હજુ વિદ્યાર્થીઓને પાંચમાં, સાતમા ધોરણ પછી આપવામાં આવે છે, તો એ જ્ઞાન એકદમ નાનપણથી આપવું જોઈએ જેથી બાળક વધુ હોશિયાર બને અને એને ટેકનોલોજી નું પણ અત્યારે જ્ઞાન રહે, જેમ કે અત્યારે એઆઈ નો જમાનો છે, તો આપડણે જોઈ શકીએ છીએ કે ટેકનોલોજી ના આવડતી હોય તો તમે ઘણી બધી વસ્તુમાં પાછળ રહી જાઓ છો, તો એ ના થાય એના કારણે બાળકોને પહેલેથી જ શિક્ષણમાં ટેકનિકલ જ્ઞાન પણ આપવું જોઈએ પહેલેથી અંગ્રેજીનું જ્ઞાન પણ આપવું આપવું જોઈએ અને સ્વાભાવિક રીતે આધ્યાત્મિક જ્ઞાન પણ મળવું જોઈએ.
સાચી વાત છે, સો ટકાની સાચી વાત છે. અત્યારે જ આ વિદ્યાર્થીઓને કેવું થાય છે કે જે મધ્યમ વર્ગમાંથી આવતો હોય ને એમની પાસે આવી ઉપલબ્ધ સુવિધાઓ ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ હોતી નથી. હવે એમના માટે જે એક સ્કૂલ છે, સ્કૂલ છે, કોલેજ છે, એ જ એમના માટે સારી જગ્યા અને માધ્યમ પૂરું પાડે. કે એના થ્રુ એમને સારી સ્કીિલ શીખવા મળે.
બિલકુલ સાચી વાત છે. બિલકુલ તમારુ શું માનવું છે એના ઉપર?
મારું એજ માનું છે કે વિદ્યાર્થીઓ જે એમને જે નથી આવડતું એ વસ્તુ વધારે શીખવાડો કે એક વિદ્યાર્થી હોય એને કોમ્પ્યુટર ઓછું ફાવે છે, તો એને એને શીખવાડવું જોઈએ કે ના તું આ સ્કીિલ તારી તૈયાર કર, કે આગળથી તને કામ લાગે. કારણ કે અત્યારે એઆઈ નો જમાણો, એટલે વધારે ટેકનિકલ નોલેજ ખૂબ જરૂરી છે. એવી રીતે બધા વિદ્યાર્થીઓને આવી રીતે શીખવાડવું પડે અને સાથે સાથે એઆઈ ના કોર્સિસ પણ કરાવવા જોઈએ.
બિલકુલ બિલકુલ સાચી વાત છે, અને હું એક ચોક્કસ વસ્તુ પર વધારે ગોર કરવા માંગુ છું કે આપડે જોઈએ છે એમ ભારત સરકાર પણ અત્યારે સ્કીિલ ઉપર ફોકસ કરે છે. આપણે જયારે વિદ્યાર્થીઓને ઓફિશયલી આપણે જો ભણતા હોય છે, એની સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટમાં પણ ધ્યાન આપવું જોઈએ. કે ચોક્કસ, પણ સ્કીિલ હોય તમારી જોડે તો એનો વિકાસ થવો જ જોઈએ, કારણ કે સ્કીલ સ્કીિલ હોવાનું એક ખુબ સારું મહત્વ છે. અને સ્કીિલના આધારે તમે અત્યારે તમારું પોતાનું કરિયર પણ બનાવી શકો છો. એવું નથી કે તમારી જોડે ત્રણ-ચાર સારી સારી ડિગ્રીઓ છે તો તમને સારી જોબ મળી જશે. તમારી જોડે જો સ્કીલ છે, તો આજનો જમાનો સ્કિલ નો છે. એટલે હું પર્સનલી પોતે એવું બિલીવ કરું છું કે તમને જો સારી સ્કીિલ આવડતી હોય અને તમારી પાસે સારી સ્કીિલ હોય તો તમારી પાસે એવું નથી કે તમને માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ, પીએચડી કરેલું હોવું જોઈએ, તો પણ તમે પીએચડી કરતા કરેલા વિદ્યાર્થી. કરતા પણ કમ્પેરમાં આગળ જઈ શકો છો, અગર તમારી જોડે સારી સ્કીિલ હોય, અને આના માટે આપણી ભારત સરકારે સ્કીિલ ઇન્ડિયા કરીને એક પ્રોગ્રામ પણ લોન્ચ કર્યો હતો વચ્ચે કે જેમાં પર્ટિક્યુલર ઘણી બધી સ્કીિલ ઉપર ફોકસ કરવામાં આવે છે, લોકોને સ્પોન્સરશીપ આપવામાં આવે છે અને ઘણ બધો ફાયદો પણ મળે છે, આર્થિક રીતે સહાય પણ. કરવામાં આવે છે.
બરાબર છે, તો તમે આ જે સ્કીલ ભારત સ્કીિલ ડેવલપમેન્ટ જે તમે વાત કરી સ્કીમ છે બરાબર છે.
જી જી.
હા તો એના એના એના થ્રુ મને કંઈક માર્ગદર્શન આપો તો મારે ભી કંઈક આગળ કામ લાગે.
અ ચોક્કસ કેમ નહીં, સપોઝ તમારી પાસે કોઈ સ્કીિલ છે, કોઈ ચોક્કસ તમારી જોડે સ્કીિલ હોય તો તમે એના આધારે સ્કીિલ ઈન્ડિયાના પોર્ટલ પર જઈ શકો છો અને તમારે એજ્યુકેશનની મતલબ તમને જે કંઈ તમે એજ્યુકેશન તમે જો શીકી લીધું છે. હમણાં તમે જે પણ ભણી રહ્યા છો એ બધી જ તમે માહિતી અ ભેગી કરીને તમે એમાં અપલોડ કરો અને તમારું એક રેઝ્યુમ પણ અપલોડ કરી શકો છો તો આ બધી માહિતી આપ્યા બાદ સરકાર સુધી તમને કોન્ટેક કરશે અને ઘણી બધી માહિતી તમને મળશે.
એટલે આપણા આપણે સ્કીલ પેલા તો આપણે જાતે ડેવલોપ કરવી પડે, કારણ કે સ્કીિલ અત્યારે હોય છે બધા ના માં. પણ એમને ખબર નહીં હતી કે મારામાં આ સ્કીિલ છે, એટલે એના માટે સ્કીિલ ડેવલપમેન્ટ થવી જ ખૂબ જ જરૂરી છે.
બિલકુલ, બિલકુલ, અને ઘણી વાર આપણે જોયું છે કે આજકાલ નાના-નાના ઉદ્યોગો હોય એ પણ ઘરેથી સ્ટાર્ટ થતા હોય છે. જેમ કે કોઈને મહેંદીની પણ સારી સ્કિલ હોય તો એ પણ બહુ સારા લેવલ સુધી જઈ શકતો હોય છે. ત્યાંથી લઈને કોઈને કુકિંગની સારી સ્કિલ હોય તો એ માસ્ટર શેફ જેવા મોટા મોટા પ્રોગ્રામમાં જઈ શકતો હોય છે. એટલે આવી રીતના ઘણા કોઈ સારું સિંગિંગ કરતા હોય છે, તો એ સિંગિંગમાં પણ સારા લેવલ સુધી વધી શકે છે. તો આ ચોક્કસપણે આવું નથી કેમે મહેંદી કે કુકિંગ કે સિંગિંગ કે નાની- નાની વસ્તુઓ સ્કીિલ નથી, એ પણ એક ચોક્કસપણે સ્કીિલ જ છે, ને આનાથી પણ તમે આગળ વધી શકો. કોનું.
હા, એટલે એમને એ સ્કીિલ હોય તમારામાં તો એના માટે તમારે માધ્યમ પૂરું હોવું જરૂરી છે. માધ્યમ મળે તમને આગળ જવાનો તક મળે, ઓપોર્ચ્યુનિટી તો તમે ખુબ આગળ વધી શકો છો એ બાબતે
જયારે વિદ્યાર્થીઓની વાત કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓને ઘણા સારા અનુભવ પણ થતા હોય છે. જેમ કે એમને કોઈ યુનિવર્સિટી માંથી કોઈ કોલેજ માંથી સપોર્ટ પણ મળતો હોય છે. આપણે જેમ જોઈએ છે ઘણી યુનિવર્સિટી ફાઈનાન્શિયલ સપોર્ટ માટે કોઈ પર્ટિક્યુલર સેલ ચલાવતી હોય છે. જેમ કે એન્ટરપ્રિનરશીપ સેલ થઈ ગયો કે એમાંથી તમને આર્થિક સહાય મળે, એમને આઈડિયાસ પણ મળે અને એમને આગળનું માર્ગદર્શન પણ મળી શકે. તો એક આવા સારા અનુભવો પણ હોય છે જે વિદ્યાર્થીઓને મળતા હોય છે. આના વિશે તમારું શું કેવું છે?
સારા અનુભવ તો મળતા જ હોય છે કારણ કે અમુક શિક્ષક જે હોય છે ને અમુક પ્રોફેસરો એ વિદ્યારથી મદદ તો ખૂબ રીતે કરતા હોય ખૂબ મદદ કરતા હોય છે એટલે એમને આગળ વધારવા માટે પણ અને એમનું સ્કીલ હોય કે કઈ બી એમનામાં જે ઘસો ને શીખવાની એ બાબતે એમને મદદ તો વધારે જ કરતા હોય આર્થિક રીતે પણ સહાય કરતા હોય છે એમાંથી ઘણો અનુભવ થયો છે મને
બિલકુલ સાચી વાત છે અને અમારે પર્ટિક્યુલરલી હું જે ભણું છું અત્યારે ત્યાં અમારે એક ખુબ સિનિયર સિટીઝન એક સર છે જેમને ઘણા બધા લીખ લખ્યા છે ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને ચોક્કસપણે એક ખુબ સારું એમનું નામ પણ છે તો આવા જયારે શિક્ષકો વિદ્યાર્થીઓને મળે ને ત્યારે એમના વિદ્યાર્થીઓને એવું થતું હોય કે ના મારા જીવનમાં કોઈ સારા શિક્ષક પણ છે કે જે મને ચોક્કસ માર્ગદર્શન આપી શકે છે જેના આધારે મને પ્રોપર સારી માહિતી મળી શકે છે અને બિલકુલ વિદ્યાર્થીઓ શોષણ પણ નથી થવા દેતા જ્યાં વિાર શોષણ થતું હોય ત્યાં અટકાવે છે અને ચોક્કસ પણ એમને મદદ કરે છે આવું પણ મેં જોયું છે
આવા શિક્ષક હોયને તો વિદ્યાર્થીને એના જીવન જરૂરી ખૂબ જ માર્ગદર્શન મળે અને બીજી વાત કે એ વિદ્યાર્થી સરસ રીતે એના ગોલ પ્રમાણે જે ધીવી પ્રાપ્તિ કરી શકે છે આગળ વધી શકે છે
બિલકુલ બિલકુલ સાચી વાત છે
આવા વિદ્યા એટ આવા શિક્ષક જીવનમાં હોવા ખૂબ જરૂરી છે એટલે આવા શિક્ષક મળે ને તો સાચવી રાખવા પડે એટલે આખી લાઈફ ટાઈમ આપ જોડે સાથે આપે અને બીજું કે જયારે જરૂર હોય ને તં ઉભા બી રે આપણી સાથે
ના ના બિલકુલ સાચી વાત છે તમારી એટલે ઘણી વાર એવું પણ થતું હોય છે કે તમને સારા શિક્ષકો મળી જાય સારું માર્ગર્શન પણ મળતું હોય પણ વિદ્યાર્થી પોતાની વિલિંગનેસ ના હો કે કઈક કરે તો આવી સિચ્યુએશન માં કેવું હોય છે કે તમને મોટિવેશન પણ સારું મળવું જોઈએ એટલે ઘણી વાર કેવું હોય કે બધી વસ્તુ બેન્સ કરીને ચાલવી પણ ખૂબ જરૂરી હોય છે એટલે હું એવું માનું છું પર્સનલી કે ઓવર ઓલ તમારી એજ્યુકેશનની સાથે તમારી સ્કીલ તમારી અર્નિંગ કરતા હોય તો તમારું ફિલાન્સિંગનું કામ આ બધી જ વસ્તુ તમારી જીવનમાં બેલેન્સ કરીને ચાલવી જોઈએ
જીવનમાં બેલેન્સ કરીને આપડણે ચાએ ને તો ખૂબ આગળ વધી શકાય કારણ કે એક વસ્તુ પાછળ દોડવું એ બી સારું કહેવાય પણ જયારે આપણે મલ્ટિપલ એક્ટિવિટી કરતા હોય ને તો બધી રીતે જોઈન કરવું પડે કે તમે સ્ટડી કરતા હોય તો સાથે સાથે ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો તમે કઈક કમાતા હોય અર્નિંગ કરતા હોય એનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે
જી જી જી બિલકુલ સાચી વાત છે
સારું તો આપણે મળીને બીજી ચર્ચા કરીશું
ચોક્કસ આપડે વધુ ડિસ્કસ કરીએ આવતી વખતે મળીએ ચાલો આવજો